હલો.
હા અવાજ આવે છે મારો.
હા તો ના.
હા આવે છે.
તો ટોપિક મેં બોલો, તું તમે.
તમે બોલો, ટોપિક.
તો એક દિવસ માટે તમને આઉટ ઓફ કન્ટ્રી મોકલે, તો કંઈ કન્ટ્રીમાં તમે જવાનું પ્રિફર કરો?
આઉટ ઓફ કન્ટ્રી જોવા મળે તો. ઓટોપ જેમ જોવા જઈએ તો અમેરિકા કેવું કઈક જે નામ તો ઈઝરાયલ બાજુ કક આંટો મારી.
એવું.
હમ.
એમ કે, જૂની ટેકનોલોજી ની વધારે એવું બધું સાંભળવા મળ્યું છે કે, જ ટેકનોલોજી બહુ બધી સારી છે ટેકનોલોજી જોવા માટે, તે ખાસ કરી.
અચ્છા.
તમે.
કશે ફરવા જવા માટે નહીં.
અહીં ગયા, એ ઉતર તમે ગમે દેશ, તો જગ્યા ફરવા માટે હોય જ તે.
એ રીતે જ્યાં હોય, કેમ બીજા દેશમાં હમણાં કઈ બહુ આપણા દેશ માં કે કેટલી જગ્યા ફરવા લાગે છે, એટલે એ ફરી લે પછી બીજા દેશમાં જઈ તો બરાબર વાત છે.
સારું, ચાલો, તો આપણા દેશમાં, આપણા દેશમાં ગુજરાત મેં તો પહેલા, મેં આખો તો મારાા સવાલ પટવી દો.
બોલી જવાનું.
તો ગુજરાત છોડીને, તમને બીજા દેશ દેશમાં કઈ સ્ટેટમાં મોકલે, તો તમે કઈ મજામાં છે.
મહારાષ્ટ્ર અને કા સાઉથ બાજુ. જેમાં ગ્રીનરી ની વધારે હોય છે, અને મહારાષ્ટ્રમાં, ખેતી તરીકે, ફાર્મિંગ તરીકે, તે અને એમાં ગ્રીનરીની, ફરવા લાયક જગ્યા ઘણી બધી સાંભળેલી છે, અને બીજી બાજુ આમ જોવા જાય તો સાઉથમાં પણ ગ્રીનરી અને જંગલો બધું વધારે જોવા મળે છે. એવું પિક્ચરમાં, સાઉથ ના પિક્ચરમાં. ઘણા સ્ટ્રકચર ને, અમે ગમે ને એવું લાગે છે. કોફી ના બગીચા બધા ને રીતે અને આમ એક બાજુ જોવા જઈએ, ઉપર ની બાજુ ત્યાં કેમ પૂર્વ બાજુ. કે જે હરિદ્વાર ની બધું એરિયા છે, ઋષિકેશ ગંગા વાળો, ઈ પણ સારો છે, અને ઉપર જાય જમ્મુ કાશ્મીર, તો ઈ પણ સારું છે. બધું ફરવા લાયક, તો સારું જ છે.
તે તો કું તમેં.
તો તમે કયો ત્યારે.
મેં એક આઉટ ઓફ ઇન્ડિયા, શ્રીલંકા માં છો. એટલે એવા તો બધા બહુ છે.
હમ.
આઉટ ઓફ ઇન્ડિયામાં કહું તો, એક માલદીવ ચૌથે. પછી એક છે ને, કયા જોને શ્રીલંકા સાઈડ, એક છે, ટાપુ.
માલદીવ તો ઈન્ડિયામાં છે ને?
હે.
ઈન્ડિયા, માલદીપ તો ઇન્ડિયા માં આવે છે
એ નહીં, એ તો લે, તો વાત છે, પણ બીજું મારે. એ તો હશે, હવે ઇન્ડિયામાં છે કે ઇન્ડિયા ની બહાર?
ઇન્ડિયામાં જ છે.
ઇન્ડિયા ની બહાર છે કદાચ.
ઇન્ડિયા, અને યાર, ઇન્ડિયામાં લાગે, માનશે નહીં, પણ.
સારું કરીને, ચાલો, મેં સર્ચ કરીને જોઈ લઈશ. પછી એક હતું, બેન્ડ. ટોટા, કેવું એક નામ હતું, એ શ્રીલંકામાં હતું. તું ટાપુ ટાઈપ છે, પણ ત્યાં બેન્કોક નહી બેન ટોટા કરીને એક ટાપુ છે. એ ત ટાપુ ને હ એટલે બીજી ટાઈપ છે. પણ હડ કમ્પ્લીટ યાદ નહીં પણ એવું કઈ છે ફરવાનું.
સમજી ગયો.
પછી બસ વાળ બીજું તો હમ.
અને સ્ટેટ સ્ટેટમાં રાજ્યમાં.
રાજ્યમાં તો હ બધા જ રાજ્યમાં જઉં છું માર તો, જે મેં રાજસ્થાન ગયેલું છે, એટલે રાજસ્થાન નહી જવું પછી મહારાષ્ટ્ર મા નાની થી તારે ગઈ હતી પણ ત્યાં તો નહ જવું મારે. અ કઈ જેસકોવ જમુ કસમી સ
બરાબર.
હમ એવું પ
એમ કરજો તો પછી તો કયો બીજો ટોપિક,
અ તમે કો મેં બોલી.
હમ તમને એવું એક, જે રાજ્ય, કે જીલો ફરવા મળડે તો કયો જિલ્લો એવો તમે ન ફરો તમે ચુસ જ ન કરો. તો જવું જ નથી.
એવું એક. હે ભાવનગર કરી જ આવન એ જઉ.
કેમ?
એમ જ નહ મને જોવાનું ગમતું હત અહિયાયા.
બરાબર છે એટલે કે જાની દુશ્મની ઓ પિક્ચર આવે એ છાની દુશ્મની એવું કઈ નઈ ને,
હા મારે છે, એક ત્યાં દુશ્મન એટલે.
કક બરાબર છે.
તમે કઈ ના જાવ,
હું હું તો બધે જાવ મારે એવા કોઈ દુશ્મનો છે ની એવા જિંદગીમાં કોઈ દુશ્મનો બવતા તો બધી જગ્યાએ ભલે છેલ્લે, કુવા જેવું વાટકા જેવું હોય તો એ જઈ આવવુ એવું ક અફસ કેવું કઈ, કેમ કે હું ડાઉન ટુર્થ માણસ, ન મને બધા સરખાય.
તમાર છે ને ફોન ઓલ તો હોય તો થોડોક ઠીર કરી દો.
કેમ, કેમ?
મને એવું લાગત કે તમારો ફોન હલતો છે નેવું મને ઈયરબડસ નાખેલા ને મને જોરથી સાભળાય છે એટલે ક.
ઓકે અ ન એ લનો. તો પછી કયો નેક્સ્ટ ક્વેશ્ચન?
તો તમે આજસ જમ જમમં હ?
હમ હા ડુંગળી કેપ્સિકમ નું શાક રોટલી છાસ. સુૂખડી. અને હા બસ એટલું જ તો કયો તમે?
ન આજે તો બધું કઈ ટેસ્ટ નહી જઈમ. રોટલી પછી શું મગની દળ હતી. હા પછી ઈચ્છા સુધી પછી અમારા પપ્પા બદામ. કેક લાયા હતા હા મારે આજે બનાવી ખબર નહિ મમ્મી ને હું હું
ઓકે જબ.
કોઈ દિવસ બનાવતા નહી પણ બનાવી પણ દેવું કઈ નહી તું કઈ નક્કી નહ. નહી પણ એવું છે કે સવાર રાંધે ને રાત્રે જ એવું.
હમ.
હા મોસ્ટ ઓફ ઘરમાં બધા ને ઓછી ભાવે ખાલી પપ્પા ને ભાવે.
બરાબર છે.
તે પણ કેવું ડુંગળી અઠાણા બધા જોડે ભાવે એકલું ના ભાવે. પાપડ એ બધું હોય ને તો એકલું તો મેં ખાતી નહી મને જ નહી ભાવતી.
બધી વેરાયટી જોઈ એટલે સાથે સાથે.
હ એ અથાણું હોયે તીખુ લાગે તો હારુ લાગે એમ.
બરાબર છે. તો પછી નેક્સ્ટ ક્વેશચન ટોપિક શું લેશું. શું લેેશુ કયો?
તે મારે બોલવાનું. જે તમને એક પંખી કે પક્ષી બનાવાનો ચાન્સ મળે તમે કોઈ પક્ષી બનશો.
પછી. બાજ ઈ ગલ.
ના કેતા એયું બોલીશ મેં એને શું કેવાય એને. એકેપ કેહેવાય એને છોડી દો એ અનેને.
એકસ્પેક્ટ એકસ્પેક્ટ આય જવાનો જવા દોને ભાઈ કઈદો હો કઈક પક્ષીમાં. ત્યાં ઊંચું પક્ષી ઓત ને ગીધ જેવું કઈક હોય ને મોટું જબર
બરાબર
તમે
મે પોપટ બનીશ
હમ્મ કેમ?
એમ જ બધાનો અવાજ કાઢી શકે.
મરચા ખાય કે હ મ ખાય ખાય ને મીઠુ મીઠુ કરિયા કરે
પણ એ પોપટમાં આમ એવું એ ફીચર સારા છે કે બધા ન અવાજાઢ શકે હે ને.
ફીચર કેવાય ફીચર કેવાય મશીન છે ક.
એટલે હું કેવાય. અ એ ફીચર ચાલ મે તો ફીચર જ બોલી.
રાખો તો બીજું હું ફીચર રાખો ભાઈ.
વરસાદ પાણી કેવું છે સાહેબ
કોરું છેેલા હતો જરમર જરમર આવી આવીને જાય છે અડધી અડધી કલાકે પણ હું જે જગ્યા એ આવતો નથી.
હવારેમા ય નો તો મારે ઘરે તો હવારે હતો ના અત્યારે બ અત્યારે કાય છે નહી તમારે
અમારે બપોરે હતો હ બપોરે હ હતો અડધો કલાક ના કલાક વરસાદ પડી ને જતો રયો ફાસ્ટ એકદમ પછી વાદળ હતું પણ કઈ પયડું નહી હવે
ઠીક બરાબર છે
એવું છે
બરાબર છે પછી
તો આગળનો ફેસ છે તમે બોલશો મેં આ બોલીધી એટલે તમારે બોલવાનો આવે
મારે આ એક મુશ્કેલ ની ઘડી આવે ને દર વખતેની જેમ
હાલ ચાલો મે કઉં
હા કયો કયો હું ત કઈક વિચારી લઉ જોઈ લઉં ગોતી લઉ
લાઇટ ગઈ કઈ નય બોલો તા કઈ નહી લાઈક ગઈ એટલે બોલાય ગયુ મારથી ભૂલ
ઓકે, તો પછી તમને એવું કંઈક જીવન મળે. કે પાછું તમને આદિવાસી જેવી લાઈફ જીવવા મળે. તો એ ઓપ્શન સિલેક્ટ કરી લો, કે અત્યારે જે ચા છે કન્ટિન્યુ મને રહ્યો.
કરી લઉં એકદમ, કેવું કેહેવાય મળવો જ જોઈએ ખાલી. હું તો તહી જ જતી રહું, હા. માનવ નું જીવન તો મને ગમતું ને. કેમ કે મનાવું બધું નહી ગમતો બોલ, આદિવાસી નું જીવન સારું કે ચાલો. ખાધું પીધું, એ કઈ ખાવાનું હોધવા ગયા. લઈને પાછા આવતા રહ્યા, તો કેવું ભણવા જવાનું, આ કરવાનું, તે કરવાનું. એ ટાઈમ એવું તો કંઈ મગજ મારી નઈ.
બુદ્ધિ નહોતી ને આદિમાનવને. બુદ્ધિ નહોતી ને, આદિ બુદ્ધિ નહોતી ને. આદિમાનવ ને એટલે વિચારી ક્યાં હક્તા. શિકાર કરે હ, ઝીંગાલાલા, હું કરી કરી ને.
હા, તે જ હારો બહુ બુદ્ધિ વાર થઈ જ એમ તો છે ને, મગજ ફર્સ્ટેટ જ રહે.
ના, શું લાગતો તમને સ્કૂલ માં?
હું લાગતું તું.
તમે કેતા તા યાર.
કશું નહીં રાખતું મને, તમે બોલો હવે.
શોટ ટાઈમ મે, ખડી માં ઇન્સ્ટન્ટ.
ભૂલી જવાય એકદમ. તમે એના વચ્ચે બોલો ને, એટલે પછી માંથી ભૂલી જવાય. તમારે વચ્ચે નઈ બોલવાનું, હું બોલતી હોય ને મને બોલવા દેવાની.
ઓકે, ઓકે, ઓકે, ઓકે. ટુ બી કંટીન્યુ. શું ભૂતો ખરેખર હોય છે કે માત્ર માનસિક ક્રમ જે હોય જ?
આન્સર આપવાનો ખાલી તમારો તમા ક્વેશ્ન આન્સર આપવાનું નહી દેખાતું. મેં બોઈલી એક વાર આવે તમારે નઈ બોલવાના એનો જવાબ લીધી વાત.
શું ક્વેશ્ચન શું હતું?
આદિમાનવ વાળું કંઈક હતું ને તમને?
હ. આ માનું હું તો ના ન સિલેક્ટ કરું એની કરતા આ લાઈફ જોરદાર છે.
બરાબર કઈ નય તમે આ લાઈફમાં રહું ત યાદી માનવની લાઈફમાં આવવા દો ખાલી હું જ.
વયા જાઓ, સરત લગીને જજો ત તો. જો એક દિવસ માટે અદ્રશ્ય થઈ શકો તો શું કરશો?
થઈ જવું અદ્રશ્ય હું વરી એમાં.
બસ થઈ જાવ, શું કામ થઈ જાવ?
હ, કામ થઈ દો.
કેમ થઇ જઉ તમને ખબર?
તમે કો, ચાલો.
મેં ક્વેશ્ચન પૂછ્યું, પેલા આન્સર તમારે દેવાનો આવે પછી મારે આવે.
તો એટલા હાથું થવું કે, જો અમુક જગ્યાએમાંર થી જવાય ના. કેમ કે કોઈ મારી વાતો કરતું હોય પીઠ પાછળ તે સાંભળવા જઉં પેલા તો. કેવું મારી પીઠ પાછલ વાત કરે. પછી અદ્રશ્ય થઇ જવ. એટલે બું કહેવત છે એવું છે હવે.
ઓકે.
હ પછી કરાઈ દીધું તો અદ્રશ્ય થયન. ખબર નઇ જો અદ્રશ્ય થયન માર થી એવું થતું હોય. કે પેલું કેવું અ ખબર છે એવું દોરેમોન વાળો છે કે ઘઢી વાળો. ને હોય ક્રોસ કરી લેવાય ડાયરેક્ટ જ તો બસ બધા એક ઘરમાં